હલો
ગસ
કે સ બોલો ઓ બોલો બોલો શું કર
અમે કોલેજ કરીએ છીએ
એમ છે ક્યાં છે અત્યારે તમે
અત્યારે તો અમે થોડા ટાઈમ જોબ માટે બહાર આવેલા છે
ઓળખો તો ખરા ને મને
અગિયાર બાર મની સાથે હતા તમે
હમ હમ ઓળખો તો ખરા કે અગિયારબરમાં સાથે હતા આપડે શું હાલે કોલ અમારે તો બધુ મજામાંશે હું જમી લીધું કે
હ સમય લી ગો
અત્યારે હાલમાં ક્યાં છે તમે
જોબ કરવા માટે આવેલા છે
ઓહછ અમદાવાદમાં પગી ગયા હા પગ કેતને એત આવે
હાવે અમે પાર્ટ ટાઈમ જોબ કરવા માટે જ ખાલી આવે છે દોસ્તારો ની બધા આવેલા સે
કોલેજ બોલે ચાલુ છે કે ક
હા કોલેજ સાથે શરૂ છે
શું પાટ ટાઈમમાં તમને પગારશું આપે
પાર્ટ ટાઈમ અમારો દસ હજાર થી પંદર હજારની આસપાસ છે અમારો
હા એટલો તો આપે ને તને ખાવા પીવા એનું બધું એના ઉપર હોય કે આપણા ઉપર હોય
અ ખાવા પીવાનું આપડી માટે અનેમે મોટી મોટી બિલ્ડિંગ ના કોન્ટ્રાક્ટ
એમ છે એટલે તમે આમ કો ટાક ઉપર રાખો હોય એમને
હમ
હ એમ છેો
બિલ્ડિંગ અમારે ટૂક સમય માં એ કે એ પ્રમાણે અમારે બનાવી દેવાનું નશો તૈયાર કરીનેને
હા હા હા હ એન્જિનિયર ટાઈપ તમે કરો ને
હા અને ઈ બિલ્ડિંગ અમારે ઓછામાં ઓછા પાંચ વરષ લાગે બનાવામાં.
એમ છે તો તમારે સારું જ હશે ને એમાં તો?
હા અમે એમાં પ્રોફિટ અમારે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આધારિત રે.
હા હા જેટલું પ્રોફિટ થાય એટલુ તમારું જોઈ ને બધું તો?
હા પ્રોફિટ થાય એ અમારે અમારી ટીમ હોય ઇ સંપૂર્ણ ટીમમાં વેચાઈ છે.
એમ છે સંપૂર્ણ ટીમમાં વેચાતુ તોય તો ત્યાં વધારે તો કઈ હાથમાં
ટકા પંદર ટકાની આસપાસ અમારી આવે.
એમ છે પણ આટલું તો ઘણું તમારે
દૂર લોકો ને અને બીજા અન્ય નાની મોટી ખર્ચી વખરી એમાંથી નીકળતી હોય
હા હા હા એઈ પણ છે આટલું તો બઉ થઈ જાય ને તમારે. દસ પંદર ટકા તો વધારે કેવાય!
હમ પંદર ટકા એટલે એક લાખ ની તો એ વચ્ચે પ્રોફિટ થાય તો એના સીધા તમને પંદર લાખ પંદર લાખ થી પંદર હજાર થી દસ હજાર
એમ છે આટલા થાય?
હમ એટલે એ બ બિલ્ડિંગ ઉપર આધારિત રાખે.
હા એટલે જેટલું મોટું બિલ્ડિંગ હોય એટલુ મોટું તમારે ઓલું થાય. પ્રોફિટ હા હા એવું છે.
કોઈ ટુ ટુ બી એચ ના મકાન બનાવે તો મારા
ટોટલ ખર્ચો પંદર લાખમાં થાય અને એનું પ્રોફિટ કાઢો તો એક લાખની આસપાસ થતું હોય અમારે ઇન્કમ એટલી આવતી હોય એક મકાન વચ્ચે. અને એમાં અમે લોકો પાંચ જણા સવી ટીમમાં
હા
તો ઈ સંપૂર્ણ રીતે એમાં વેચાઈ જાય.
એમ છે શું હાલે ભકી સુરેન્દ્રનગર માં?
બીજુ તો બસ આ અમારી શાંતિ છે અને વચ્ચે તમારે કઈ બાજુ રેવાનુ?
જુનાગઢ મા જ છે.
અમારે જુનાગઢમાં એક કોન્ટ્રાક્ટ પાસ થયલો છે એ કોન્ટ્રાક્ટમાં સરકારી અધિ અધિક થોડુંક એમાં લાભ પણ છે
હા હા
તો તમારો વિચાર હોય કે મારે થોડું ઘણું પાર્ટ ટાઈમ જોબ કરવું છે અથવા તો મારે થોડીક ઈન્કમ કમાવી છે
હા
પણ આમાં થોડી થોડી ઘણી સહાય પણ કરી શકો છો આમાં.
હા એ પણ છે. જોઈ હાલો ને તો એવું થશે તો હું ફોન કરીશ પાછો તમને.
હા
હા
બાકી તમારે શુંય અભ્યાસક્રમમાં શું શું હાલે
હ અભ્યાસક્રમમાં તો ક અત બાઉદીન આર્ટ કોલેજમાં એડમિશન લઈ દીધું ત્યાર ન ભઉ દેની હોસ્ટેલમાં રહીએ હ ને હારે હોસ્ટેલલે જાય તો હ બાકી જમવા તો અમારે બહાર જવું પડે
હ હોસ્ટેલ કેમ ગવર્મેન્ટમાં કે પીજી માં રહેેવાનું
ના ના હોસ્ટેલ આપડે ખાલી હોસ્ટેલ ગવર્મેન્ટ બાકી તો બધું ખર્ચા વાળા પૈસા દઈ ને જ આપડે કરવાનું ખાલી હોસ્ટેલ જ ગવર્મેન્ટ છે
હા તો તો ગવર્મેન્ટ ઓ ગવર્મેન્ટ હોસ્ટેલની સાથે સાથે જમવામાં ન આવે છે
નાા જમવાની સુવિધા થશે પણ હજી વાર લાગશે તો કદા કદાચ મારે કોલેજ તો પૂરી થઈ બ જ જમવાની સુવિધા થાય ત
તો એના માટે તમે કઈ અરજી સરકાર સરકારમાં કરેલી કે એવું
સરકારમાં અરજી તો કરીઈ રહી હે પણ હજી સરકાર ક ધ્યાન નથી આપતી એટલું બધી હ
તો પછી તમારું ફૂડ બિલને એવું પાસ થાય કે નહી
ફૂડ બિલ નું પ્રિન્સિપલ સાહેબ કેતા હતા તો ખરા કે તમારા ફૂડ બિલ પાસ થ પણ હ ટ બધ ક ઓલું આવ્યું નથી કે ફૂ બિલ પાસ થતા હોય કદાચ આ વખતે સ્કોલરશીપ ના ફોર્મ ભરીએ ને સરકાર તરફથી સ્કોલરશીપ વધારે આવતી હોય તો કે ફુટ બિલ ના પાંચ હજાર વધારે નાખીને બાર તેર હજાર સ્કોલરશીપ આવતી હોય તો થઈ જાય
સ્કોલરશીપ તો અમે પણ ભરીએ તમે છેમાં ડિજિટલ ગુજરાત માં સ્કોલરશિપ ભરો કે એમવાય એસ વાયમાં લાગુ પડે તમારો
ડિજિટલ ડિજિટલ માંથી જ ભરીએ. ડિજિટલ ગુજરાત માંથી મારે એમવાયએસવાયમાં લાગુ પડે પણ મેં ભર્યું નતું. મેં ડિજિટલમાં ભરી દીધું તું. પછી હાલી ગયું.
એમવાયએસવાયમાં શા માટે ન ભર્યું?
એમવાયએસવાયમાં એવું હતું કે ત્યારે કઈ ખબર નથી કે એમવાયએસવાયમાં કેટલા મલે ને કેટલા ન મલે ને તો બાર હજાર મલતા તા. હવે ચાલી ગયું મે પછી ડિજટલ ગુજરાત એમાં ભરી દીધું ને એટલે સાત હજાર જ મઈલા.
આમ એવું ખરું કે ડિજિટલ ગુજરાતમાંય પણ ભરી શકીએ કે અને એમવાયએસવાયમાં બંને એક સાથે ભર્યો તો કઈ નુકસાની ખરી કે?
ના, બંને એક સાથે ભર્યા હોય તો નુકસાની તો ન થાય પણ એમા બે માંથી એક જ ઓલું થાય. આમ જો ને એક સાથે ન ભરાય ક્યારેય. કેમ કે બ રીએ તો બે માંથી એકય પાસ ના થાય. એના કરતા આપડે એકાદું ભર્યું હોય ન તો એ તો ખરું કે આપડે એક ભયર્યું એટલે કઈ ભૂલ હોય તો સુધારવા થાય આપડે.
મારે, મારે ટોટલ અત્યારે હાલમાં બે-બે કોલેજ શરૂ છે.
હઅ.
એક તો મારે જે અમદાવાદમાં જે હું કોલેજ આર્ટસ કોલેજ કરું છું એ. અને બીજીમાં ભાવન ગરમાં મે એસઆઈમાં એડમિશન લીધું. એ પણ એક કોરલસમાં જ આવે છે. તો હું એમ કરી શકું કે ડિજિટલ ગુજરાતનું ફોર્મ છે એ હું અમદાવાદની કોલેજમાં પાસ કરાવું અને એમવાયએસવાયનું ફોર્મ શે એ હું જે ભાવનગરની કોલેજમાં કરું છું. એ એમાં પાસ
ના, એમ ન હાલે આપડે ગમે એ એક જ કોલેજમાં માંથી ઓલુ પાસ થાય. બાકી બે કોલેજમાંથી પાસ ના થાય. એટલે તમે બીજી કઈ એકક્સ્ટ્રા એક્ટિવિટી પ્રત્યે કરતા હોય જેમ કે આપડે કોલેજ શરૂ હોય ને તમે આઈટીઆઈ કરતા હોય ડિપ્લોમા કરતા હોય તો એમાં કોલેજ એક્શનલમાં હોય ને એ રેગ્યુલરમાં ને બધુ થાતું હોય ને આઈટી ને સ્કિલ ડિગ્રી તો એમાં તમને. હા, એમાં તમને મળવા પાત્ર થાય. બાકી આમ તો તમને કાય એટલું બધું ઓલું ન થાય બે કોલેજમાંથી તો પાસ ના થાય ક્યારે.
નઈ, આ મારે એસઆઈનો કોર્સ શે ઈ એક પ્રકારનો આમ જે તમે આઈટીઆઈની મને હમજાયવું ને
હા.
એ પ્રકારનું જ તે, પણ કો કોલેજ ઈ એક્સટર્નલમાં ને આ કોલેજ માર રેગ્યુલર.
એમ છે. હા, હા, એટલે તો એમ થાય કે બે કોલેજ હોય ને એટલે એક એક્સટર્નલમાં થાય ને એક રેગ્યુલરમાં થાય એટલે બે કોલેજમાં તમાર હોય ને તો બે માંથી પાસ થઈ જાય. હા, ફોર્મ પાસ થઈ જાય તમાર બે માંથી.
હન, તો મારે વિચારશે કે એમવાયએસ નું આ કોલેજમાં ને ડિજિટલ ગુજરાતનું બીજી કોલેજમાં.
હા, એમ થાય. હા, એટલે એનું ડિજિટલ ગુજરાતમાં ન હોય તો એની કઈક બીજી વેબસાઈટ આવતી હોય ન આપડે. કઈક બીજી વેબસઇટ એની આવતી હોય એમ કે તમે જયારે આઈટીઆઈ કરતા હોય તો આઈટીઆઈની તમને સ્કોલરશીપ મળે. કોલેજ કરતા હોય તો તમને કોલ અલે કોલેજની સ્કોલરશીપ મળે. એમ હોય બધું અલગ-અલગ ઓલા પર હાલતું હોય.
અને મારે લેપટોપ લેવાનો વિચાર છે, તો સરકાર મને લેપ ટોપની સહાય આપી શકે કે ન આપી શકે?
હા, એટલે તમે ડિપ્લોમા કરતા હોય ને તો ડિપ્લોમામાં છે ને લેપટોપ સરકાર તરફ તમને સહાય આપવામાં આવે ડિપ્લોમામાં.
ન આઈટીઆઈ કરતા હોય. તો આઈટીઆઈ ની પૂરી કીટ તમને આપવામાં આવે સરકાર તરફથી એ બીજું તમે આમ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ તરીકે તમે સરકારને અરજી કરીને લેપટોપ લાવ ને શ તમને દસ દસ વ્રીસ પંદર ટકા તમને એમાં સબસીડી આપવામાં આવે.
હા વધારે તો કઈ ન સરકાર આવેે. પણ ચાલીસ હજાર નું થતું હોય તો તમારે ત્રીક હજાર ભરવા પડે વીક હજાર સરકાર આપે.
હા.
મારે લેપટોપ લેવાનો વિચાર છે. કેમ કે અમારે અભ્યાસક્રમમાં જરૂરી બહવુ પડે છે. હાલના અભ્યાસક્રમમાં આપણેે જે ટૂંક સમયમાં ઇન્ટર્નશીપ આવે કે પછી આપડે કોઈ પણ, પીડીએફ નું વર્ક કરવું હોય તો એમાં નાની મોટી વર્કિંગ થઈ જ શકે ને પણ.
હા હા એ તમારે સાચી વાત છે બધી કોલેજોમાં આપડે અત્યારે ડિજિટલ જ થઈ ગયું છે પાવર આપ પીપીટી જમા કરવાની એમાં પાવર પોઈન્ટ દેવાનું ને એટલે હા એમાં હા તમારી વાત સાચી છે કે એ પ્રત્યે, આપણે લેપટોપ ની જરૂર પડે તો લેપટોપ લઈ લેવા એવું. કઈ ના હોય સરકાર તરફથી અરજી કરીને લેપટોપ લઈએ તો, વીસ ત્રીસ ટકા આપડે સબસીિડી મળે.
હા તો મારે એ ત્યાં. કોલેજ જણાવવાનું કે સીધું સરકાર ને જ અરજી કરવાની આવે.
ના ડરેક કોલેજ પેલા આપડે સર ને પૂછી લેવાય ને કે, સાહેબ આપડે સ્ટુડ અમારે સ્ટુડ તરીકે અમારે લેપટોપ લેવું તો અમા સરકાર માં કઈ રીતે રજૂઆત કરે, સરકાર ક અમને સહાય આપે છે. સરકાર સહાય આપતા હોય તો. આપડે કોલેજમાં જાણ કરાય તો, કોલેજ તરફથી પ્રિન્સિપલને જાણ કરેને. પ્રિન્સિપલ છે એ ઉપર જાણ કરે તો બધા છોકરાને કાર થઈ જાય ને એમ. હા બધા છોકરા લેવાના હોય તો પછી હા એમજ ને. તો કોલેજમાંથી જેટલા છોકરા લેવાના હોય એ બધા ને ક નામી માં સડી જાય ને સરકાર તરફ એટલું ગ્રાન્ટ આવી જાય એ લોકોને.
બીજું તમે મને મારા ખ્યાલ પ્રમાણે જાણવા મળ્યું કે, તમે એનસીસીમાં
હા હા એનસીસી તો હું કરું જ છું. એનસીસી મા શરૂ હતું હમણાંની કેમ્પમાં ગયા હતા સાપડ કેમણા જાયવા.
હ ત્યાં શું? શું? તો તમે એક ટીટી કરી.
એક્ટિવિટીમાં શું હોય. તમને ખબર એનસી એટલે એક પ્રકારની આર્મી થાય એ અમારે આર્મીની. ટ્રેનિંગ કરવાની કઈ? રાતે દસ દસ વાગ્યા સુધી અમને ટ્રેનિંગ જ કરાવતા. એટલે આમ ગારામાં એવામાં જ રાખતા એમ. આખોધી તડકામાં રહેેવાનું ને પછી રાતે પછી થોડુંક સુવાનું. સવારે દસ વાગે સુવાનું રા દસ વાગે સુવાનું ને સવારે ચાર વાગે તો પા ઉ ઉું થાય ને ગ્રાઉન્ડ માં નીળ જવાનું. સૂઝને પહેરીને એટલે એમાં તો અમને કઈજ આપતા નહી. દસ દિવસની
હ કેટલા દિવસ નો કેમ્પ હતો એમાં?
અમારે દસ દિવસ નો કેમ્પ હોય. પઈ દસ દિવસ નો થાય એમ ક એક દિવસ જવાનો હોય એટલે એ. દિવસ કાઢ નાખવાનો. એક દિવસ આવવાનું હોય એ દિવસ ખ નાખવાનું બે દિવસ કઈ ન કરાવે એટલે અરે કુલ આઠ દિવસ પ્રેક્ટિસ કરવાની હોય. ને બે દિવસ એમને એમ નીકળી જાય જવાવામાં.
હા. અને એમાં ખાવા પીવાની ને રહેેવાની સુવિધા ને
હા બધી સુવિધા આપ તમને ખાવા પીવાની રેવાની. બધી સુવિધા આપે સારું ત રાખું. સારું તો હું રાખો અમારે જાવું હે.